હા આવે છે તમારો અવાજ મારો અવાજ આવે છે તમને
હા આવે છે અત્યારે તો આવે છે હા બરાબર હા શું કરી ગયા છે
બસ આ થોડી ઘણી માહિતી મેળવજો તો ત પછી શું કરવું કાયને કરાવું
હા હો એ મેં પણ એ માટે જ તમને કોલ કર્યો કારણ કે એક મારો નાનો ભાઈ છે જે દસ પાસ કરી રહ્યો છે અને હવે તેને આગળ શું કરું શું ન કરવું તેની માહિતી એની પાસે પણ નથી એટલે મેં કીધું એટ હાલ તમને કોલ કરીને થોડી માહિતી લઈ લઈએ જાણી લઈએ એમ
હા તો તેને ટેથ પાસ કરી લીધી છે
હા ટેન્થ પાસ કરી લીધું ને એસી પસન્ટેજ આવ્યા તેને
અને કયા સબ્જેક્ટમાં વધારે છે.
આ મેથેમેટિક અને એક છે સંસ્કૃત સંસ્કૃત જાણે કે આપણે એમાં તો કઈ નઈ કરી શકીએ. જે મેથેમેટિક અને એક સામાજિક વિજ્ઞાન જે આવે વિષય
હા.
હ નેવું પ્લસ છે. પંચાણું પ્લસ
આ એટલે મેથેમેટિક્સ અને એસ એસ. સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન તેમાં સારું છે. મ્યાનમા
આ વિજ્ઞાનમાં લગભગ એક ત્યાસી ગુણ છે. જેને ત્યાસી મને
હ અને વિજ્ઞાન પાછ સાચે.
હા એ તે કહે છે કે મને ઇન્ટરેસ્ટ ત છે સાયન્સ લેવું છે મને એમ કહેતો હતો તે. મેં કીધું હા જોઈએ તાર જે ઈચ્છા હોય તે કરીએ પણ કીધું પહેલાં તું જાણી લે શું શું કરી શકે તું દસ તારો જે કરું આગળ જે ભણવાનું ચાલુ રાખવું હોય તે કરશે કરે એમ.
હા દસ પછી ઘણું બધું થઈ શકે છે. જેમ કે આપડે દસ બધું દસ પાસ જો આપડે સ્ટ રાખયુ હોય તો દસમામાં પછી જો દસમામાં સ્ટાન્ડર્ડ મેસ ના હોય તો ખાલી બી જ ગ્રુપ કરી શકીએ અને સ્ટાન્ડર્ડ મેથસ હોય ને દસમામાં તો તમે એક ગ્રુપે કરી શકો અને બી ગ્રુપ કરી શકો એક ગ્રુપમાં મેથેમેટિક્સ આવે અને બી ગ્રુપમાં બાયોલોજી આવે વિજ્ઞાન એવડે. એટલે વિજ્ઞાન કેમેસ્ટ્રી વિજ્ઞાન પછી ભૌતિક વિજ્ઞાન ફિજિક્સ અને બાયોલોજી આ ત્રણ બી ગ્રુપમાં આવે. ત્યારે બાકી બાયોલોજી સિવાય મેથેમેટિક ગણિત આવેને જે એ એટલે એને જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણે એની ચોઈસ છે એનમ તમે કીધું એ પ્રમાણે એને ગણિતમાં વધારે સારા માર્ક્સ છે અને એને ફાવે પણ છે તો એ એગ્રુપ કરે તો સારું.
હમ હા તેને સ્ટાન્ડર્ડ મેચસ જ રાખી હતું. અને એમાં પણ એ પાવરફુલ છે બી મેથેમેટિક્સ વિષયમાં તો
હા તોઈ હા તો એ બંને રાખી શકે છે. પછી અગિયાર કોમર્સ પણ કરી શકે છે. કોમર્સમાં ફિલ્ડમાં એને જો આવીજા અર્થશાસ્ત્ર અને એ બધાં ચેપ્ટર્સ હોય જે અંદર પાઠ હોય આ આંકડા શાસ્ત્ર ની બધા યુનિટ એ તો કોમર્સ રાખી શકે છે. અને જો ગણિતમાં એના ચલ ને વિચલ ને સુરેખ સમીકરણ ને એવું બધું ફાવતું તું વધારે હોય. તો એસા એક રૂપ રાખી શકે. પછી તને કીધું કે સામાજિક વિજ્ઞાન એને વધારે ફાવે છે તો સામાજિક વિજ્ઞાન એટલે એમાં તે આર્ટસ પણ રાખી શકે છે. અગિયાર આર્ટસ કરે તો તે એને આવી રીતે સામાજિક વિજ્ઞાન જેમ કે અંદર અર્થશાસ્ત્ર પછી ભૌતિક વિજ્ઞાન
હમ સમાજ શાસ્ત્ર એવું કઈક આવે છે તેની એમાં સમાજ શાસ્ત્ર પણ વિષય આવે છે
મા તત્ર હાય એટલે એ બધા વિષયો જ આવે છે સામાજિક વિજ્ઞાન ને લગતા પછી એક ડિપ્લોમા પણ કરી શકે છે. ડિપ્લોમામાં પણ અલગ અલગ ફિલ્ડ છે. જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મિકનિકલ એન્ મતલબ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એડન્જનિયરિંગ એવી રીતે ડિપ્લોમા મેથેમેટિકલ જે હતાને મેથેમેટિકલ લોજિસ્ટિક્સ.
હા હા
તો એમાં પણ એ જઈ શકે છે પછી એવી રીતે ડિપ્લોમા ઘણા બધા અલગ અલગ કોર્સ છે આઈટીઆઈ કરી શકે છે આવી રીતે કોઈ પણ જેમ કે કાર રિપેર કરવાનો કે એને ખબર પડતી હોય વધારે એમાં રસ હોય તો એ આઈટીઆઈ પણ કરી શકે છે પછી એમાં કોમ્પ્યુટર સિવિલ એન્જિનિયરિંગ પણ થાય છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જયરિંગ એટલે જે કોર્સ બ પછી બાર પાસ કરીને પછી કરી શકાય બધા જ ડિપ્લોમામાં ટેન્થ પાસ કર્યા પછી કરી શકાય છે સમજો
હા હા થેન્ક યુ હા, તેને સી એ પણ તે કરી શકે. કે ને કોમર્સ પછી.
હા તે કોમર્સ બતાવીને સી એ પણ કરી શકે અને એમાં પણ પાછું જો એ એ સીએ સાથે પણ બી કોમ વિથ સી એ પણ કરી શકે એટલે શું થાય એનાથી જો તેને સીએમાં ચાન્સ મળે બરોબર રસ છે તો એ પાસે થઈ જવાનું પરંતુ બ જો તે પાસ ના થઈ શક્યો સી એ ની એક્ઝામમાં તો એ બીકોમ સાથે કરતો હોય ને તો્રીના જોડે હોય ને કોઈ પણર્રી લઈ શકે એટલે એને ને માસ્ટર ડિગ્રી માટે બીજા બે પેલા ત્રણ વરસ બગાડવા ના પડે અને સી એમાં જો ફેલ થાય તો પણ એના એ ટાઈમ જે હોય જેટલા વરસ લાગ્યા હોય એ બગડે નહી
હમ હમ
બી કોમ વિથ કે પછી એવી રીતે કરે એના સિવાય સી એ પછી એલ એલ બી પણ થાય છે બીકોમ સાથે બીકોમ વિથ એલલ તો એનાથી એ વકીલ પણ વકીલ વકીલાત પણ ના કોર્સમાં પણ જઈ શકે છે
હમ બરાબર આર્ટ્સમાં તો જેતે સરકારી નોકરીની પણ તૈયારી કરી શકે નહી
હા આર્ટ્સમાં જે સરકારી સરકારી નોકરીની પણ તૈયારી કરી શકે જેમ કે આ
કલેચર વગેરે હા ફરેટ વગરે
સીપીએસ કરી શકે હમ જીપીએસસી જે છે એ ગુજરાત લેવલની પરીક્ષા છે જયારે યુપીએસસી તો ઈન્ટરનેશનલ લેવલની પરીક્ષા છે હમ જો તે સાયન્સ રાખવાનું કે છે તો પછી સાયન્સમાં જે ડબલ ઈ નીટ પછી કેટ આ બધી પરીક્ષાઓ આવે છે એમાં જે ડબલ ઈ ની પરીક્ષા પાસ કરીને તે આઈઆઈટી પણ કરી શકે છે આ આઈઆઈ એક એવો મોટો કોર્સ છે જેની યુનિવર્સિટી આખા ભારત ઇન્ડિયામાં આખા ભારતમાં એની યુનિવર્સિટી બેંગ્લોર પછી રાજસ્થાન અરે ઉપ
એયા
હા એટલે અને પાછું એટલું જ નહિ જો તમે એ આઈઆઈટી માટેની એક્ઝામ તલા આવે તો તમને ક્યાક મેં જોયું તું ત્યાં સુધી સાંભળ્યું તું મે જોયું તો નથી પણું બીએમડબલ્યુ ટોપ મોડલ કંપનીએ એક ગિફ્ટ આપી દીધું હતું એ આઈઆઈટી આઈઆઈટી એક્ઝામમાં એક્ઝામ આપીને આઈઆઈટી કોર્સમાં એન્ટર થવા ઉપર જે એક્ઝામમાં પહેલો નંબર આવે ને છે ને એને બીએમડબલ્ય ટોપ મોડલ ગાડી જે આવે ને એ ગિફ્ટ આપી દીધું અને જોડે કંપની એને હાયર પણ કરી નાખ્યો હતો એ રતે ભણવાનું ચાલુ પણ નતું કર્યું એને ભણવાની સાથે સાથે જ ઇન્કમ ચાલુ થઈ ગઈ હતી એટલે આ આઈઆઈટી એ આ લેવલ ન કોર્સ છે અને આઈઆઈટીની એક્ઝામ જે આવે છે તો એ એક્ઝામ યુપીએસસી પછીલી બીજી સૌથી મોટી એક્ઝામ છે ઈન્ડિયાની
તે્યાાર હાઈ લેવલની એક્ઝામવું લાગે છે તે મને
હા બઉ હાઈ લેવલ
હ મેં તેને કીધું છે તે કહે છે કે મારે સાયન્સનોો જ વિચાર છે તેમાં તેને ફાવે પણ છે વિજ્ઞાનમાં તો એને કઈ વાંધો નથી મેથે મેથેલ એ પાવરફૂલ જ છે એટલે એમાં પણ કોઈ વાંધો આવે એમ નથી.
હા તો પછી એ સાયન્સ કરે તો સારું રે જેનાથી એના અને પાછું સાયન્સ કર્યા પછી એને જો એવું થાય કે હવે મારે આમાં નથી જવું તો એના બીજા પણ ઘણા ઓપ્શનો મળી રહે છે એ જો અગિયાર સાયન્સ કરે અને પછી. પછી એને લાગે કે હવે મારે સાયન્સ નથી કરવું કે મારે નથી ફાવતું તો એ બાર કોમર્સમાં પણ કરી શકે છે અને બાર આર્ટસ પણ કરી શકે છે ટ્વેલ્થમાં.
બરાબર. એટલે સાયન્સમાં તો હા. બે રસ્તા તો પાછા રહે જ છે એ સાયન્સ આર્ટ્સ અને કોમર્સના એમ.
હા. પરંતુ એમાં પછી થોડીક તકલીફ વધારે પડે કારણ કે જો તમે અગિયાર કોમર્સમાં બેઝિક ભણવાનું આવે અને બાર કોમર્સમાં એડવાન્સ આવે. તો હવે તમે. પછી તમને ભણવું પડે જાતે જેના કારણ કે તમે બાર. સાયન્સ કર્યું હોય એટલે એના પછી તમને આ જે એકાઉન્ટ ના દાખલાઓ જે આવે વાર્ષિક હિસાબો એ બધું પછી તમારે જાતે શીખવું પડે.
હા બ બરાબર.
અગિયાર માંમાં તમે સાયન્સ રાખી. .
હમ હમ કોમર્સમાં તો થોડી તકલીફ પડે એવું એમ.
હા કોમર્સ ખાલી કોમર્સ રાખ્યું હોય જો ત ઇલેવન. કોમરસનબેબ ઇલેવનથ. આર્ટસ માં પણ જઈ શકે છે. એને એમ થયું કે હવે મારે કોમર્સ નથી કરવું અને જીપીએસસી ની કે યુપીએસસી એક્ઝામ ની તૈયારી કરવી છે. તો એ સ્ટાર્ટઅપ. કોર્સ આર્ટસ કોર્સ પણ લઈ શકે છે જે્યાનાથી એમાં. એને બહુ વધારે મહેનત કરવાની આવતી નથી. અને એ. યુપીએસસી ની એક્ઝામ ઉપર ધ્યાન આપી શકે છે વધારે ટાઈમ.
હા એ પણ બરાબર વાત છે હ એું તો પાવરફુલ જ છે એટલે કઈ વાંધો આવે એવું લાગતું તો નથી મને લગભગ તો સાયન્સ જ કરશે. પણ જો સિં એ પણ એક. સારી જ. લાઈન છે એને.
સી એ ની લાઈન છે તો એના માટે એને કોમર્સ રાખવું પડશે. એમાં પછી સાયસ હતો હા અને એજ જે વિદ્યાર્થી છે એ ઇંગ્લિશ મીડિયમ માં તો ગુજરાતી મીડિયમમાં.
તે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે.
હા તો તો એના માટે સૌથી સારું કારણ કે ઈંગ્લિશ મીડિયમમાં હોય ને એટલે એને પછી કોલેજ કે અન્ય કોર્સ પછી જે કરવા હોય ને એમાં પણ એને સહેલું પડે જો ગુજરાતી મીડિયમમાં હોય તો પછી એને ગુજરાતી માધ્યમમાંથી ઈંગ્લિશ માધ્યમમાં જવું પડે કારણ કે કોલેજો માં બધે ઇંગ્લિશ માધ્યમ જ આવે છે. અંગ્રેજી માધ્યમ એ.
હા હવે અંગ્રેજી જે ફરજીયાત થઈ ગય તેના કારણે વિદ્યાર્થીઓને થોડી તકલીફ તો પડે છે.
હા એજ ને. હવે બીજી કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તમને.
ના ના બસ આ બરાબર છે હવે તો હું તેની વાત કરીને સમજાવી લઈશ. તેને આટલી ઇન્ફોર્મેશન આપી દેશ પછી તેને જે કરવું હશે તે કરશે.
ઓકે બાય.
અ ઓકે બાય.